હમ્મ માફિયા કાંઈ કરી તું?
કંઈ ની હમણાં જ રોટી બનાવી અને બેયસી
હા હાં બરાબર મેં બી આ હમણાં જ રોટી બનાઈને ફ્રી થઈ
બરાબર
કાઈ કરે તું કેમ છે? ઘરમાં બધા સારા ને?
હા બધા સરસ મજામાં
દાદીને એ લોકો બધા કેમ છે?
બધાં સારા
હમ્મ ચાલ સારું ને બડું સારું એમને કેમ છે
હમણાં તો રૂકેલો છે થોડો
હા અયા બી રૂકેલો છે બધા પાણી એવું બધું નીકળી જાય તો
સારું ને નીકળી જ જવા જોવે બહુ પાણી ભરાઈ ગયેલા હતા બધે જ ખાનગીને તળાવ ને નદીને બધું ફૂલ થઈ ગયેલું.
હમ એ જ ને અમને બધું પણ પાણી તો નીકળે પણ બધું કાદવ ને કીચડ બહુ થઈ ગયું.
એજ તો તો આ પાણી જેમ જેમ ઉતરશે તેમ તેમ બધી ગંદકી પણ વધારે ફાટશે.
હમ એજેને બહુ ગંદકી થઈ કે બધું
હમણાં તો બાર નીકળવાનું જ નહી બાર નીકળવાનું જ નઇ ઘર માં જ રહેવાનું બહુ બીમારી ની નીકળશે હવે તો, બહારનું ગમે તેમ ખાવાનું પણ નહી લઈને.
હમ એજ ને અમને તો નુકસાન બી બહુ થયું પાછું.
બહુ નુકસાન થયું બધું બધા એનું બો જ દુકાનદારોને તો બો ઘણું નુકસાન થયું.
હમ એટલે જ તો બહુ નુકસાન થયું અને પાછું મોંઘવારી બી વધી ગઈ. બધું બઉ મોંઘું થઇ ગયું શાકભાજી ને એવું બધું ટામેટા ને એવું બધું
બધું મોંઘુ થશે હવે તો
હમ એ જ ને મેં આજે જ ગેલી હો હતી માર્કેટમાં તો ટમેટો ને એવું તો જ તેર રૂપિયા અને સો રૂપિયા ને એવા રૂપિયા કિલો બહુ મોંઘું થઈ ગયું.
તેજ તો હું તો નીકળતી. નથી તે ઘરમાંથી ઘરમાં ને ઘરમાં જ રહેતી છું
તે સારું ની નીકળવાનું આ તો પેલું જરાક બજાર જવાનું હતું ને શાકભાજી લેવા એ ટલા માટે ગયેલી પણ બો ગંદુ
તે જ તો બૌ ગંદુ પગ મૂકવાનું પણ નઈ ગમે ત્યાં એટલું ગંદુ કાદવ ને કી ચડ બધું જ્યાં જોઈતા બધો કચરો ફેલાયલો
હમ એ જ ને બધું ગંદુ થઇ જાય ને પાછું વરસાદ બી બહુ પડે પાછો જરાક રૂકે ને જરાક પડે જરાક રૂ કે ને જરાક પડે એવું જ થતું છે.
એવું જ થાયા કરતું છે અમારા અહીંયા બી.
હમ એવું જ થાતું સે અવે જરાક તડકું પડે તો સારું ને બધું કિચડ ને એવું બધું સુખાય જાય.
તે જ તડકો પડતું નથી ને પણ દિવસ રાત વરસાદ કર
હમ ખબર ની હવે પાછો ફોનમાં મેસેજ આવેલો તો કે પા આગામી છે. હવે ખબર ની શું થતું છે તડકું પડે કે વરસાદ પડે.
હવે તો બંધ થઈ જાય તો સારું હવે નહી જોઈએ વધારે વરસ
હમ એજ ને હવે તો એક અઠવાડિયું સુધી તડકો પડે તો સારું કેવાય.
હા શું કરે બીજું બનાવી દીધું જમવાનું?
હા મેં તો રોટી બનાયવી મારા ઘરે તો બે બે રોટી બનાવવા પડે એક તો જુવારની ને એક ઘઉંની તો પછી તે જ હમણા બધું બનાવતી હતું તો લેટ થઈ ગયું.
બરાબર. કેમ બે રોટી બનાવે?
અરે તો અ ભા ભાઈને પપ્પા તે ઘઉંની રોટી ખાય ને મમ્મી ને મેં તે જુવારની ખાય એમ, ચોખા ના આટાની ખા હલો. હલો, અવાજ નહી આવે ફિયા તારો. હલો,
અમારા ઘરે તો,
હમ, તારો અવાજ કેમ ની આવે?
ચુપ રે ની,
હા હા બરાબર તમે બી કેમ બે હલો,
હલો,
હમ,
એનું પછી અવાજ આવે તારું ડાચું બંધ કર ને, બોલવા લાગી છે. હલો,
હા કેમ બે રોટી તમારે આઇ આબી?
આ મારી કે મેં તે જુવાર ની બનાવું ને દાદીની ત બાજરા ની.
હા બરાબર એવું.
હમ, કોઈ વાર નાગલીની બી બનાવે, કોઈ વાર ઘઉંની પણ બનાવીએ. ઘઉંની વધારેમાં વધારે સવારે જ બનાવીએ.
હા અમારે તા બી ઘઉંની સવારે જ બનાવે. પેલું તેલ લે ઘી નાખીને. ચાઈ સાથે ખાવા સારું. ની આવે સારો અવાજ પણ, હલો. હલો. હલો. હલો. હલો. હલો બોલ હલો બોલ હલો. હલો. હાઈ્ હલો. ના ઉભી રેને. ની ગણાય છ મિનિટે. હાલો રાખીવી એવી રીતો રાખી મુક. એરોપ્લેન છે , જો તારું ટીપી લિંક કનેક્ટ થઈ ગયું ગયા ફ્યા, ઉપરથી જો. હાલો તો અવાજ કેમ ની આવે રુક વાય ના ઊભી રે ની ઊભી રે તું નાઈ તું દસ મિનટ થઈ જવા દેને તો અવાજ કેમ ની આવતો તું જાણી જોઈને મારો કોલ એવી રીતે કરાવે